હ
હાલો
સુમિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે
હા તમારો અવાજ આવી રહ્યો છે
શું તમે મને થોડો સમય આપી શકશો
હા જરૂર
તો મિત્રો આજે આપણે વાત કરીશું સ્વચ્છતા અને આરોગ્ય સ્વચ્છતા એ માનવ જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે સ્વચ્છતા અને આરોગ્ય એકબીજા સાથે ગધડી ઘાધ રીતે જોડાયેલા છે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સારું સ્વાસ્થ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ હોય છે ગંદકી અનેક પ્રકારના ચેપી અને જીવલેણ રોગોને જન્મ આપે છે જ્યારે સ્વચ્છતા આપણને તંદુરસ્ત અને ખુશાલ જીવન જીવામાં મદદ કરે છે તેથી જ કહેવાય કે સ્વચ્છતા એ સાચું આરોગ્ય છે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી દરેક વ્યક્તિની પ્રથમ ફરજ છે દરરોજ વેલા ઉઠીને ડાક સાફ કરવા સ્નાન કરવું સ્વચ્છ કપડા પહેરવા નખ નિયમિત કાપવા અને વાળ સ્વચ્છ રાખવા જોઈએ ભોજન પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી હાથ ધોવાની આડત રાખવી જોઈએ આ નાની નાની આદતો આપણને અનેક ચેપી રોગોથી બચાવે છે ઘરની અનેક ઘરની અને આસપાસની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો ગંંદુ પાણી એકઠું ન થવા દેવું નાળાઓ અને રસ્તાઓ સ્વચ્છ રાખવા જોઈએ ખુલ્લામાં કચરો ફેંકવાથી મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધે છે જે મલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો પણ ફેલાવે છે તેથી દરેક નાગરિકે પોતાના વિસ્તાર ને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવવી જોઈએ. સ્વચ્છતા સાથે સારો આહાર પણ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તાજો અને પૌષ્ટિક ખોરાક લેવો શુદ્ધ પાણી પીવું બહારનું શુદ્ધ ખાવાનું ટાળવું. તો એ નિયમિત કસરત કરવી અને પૂટી ઊંઘ લેવી. જોઈએ આ તમામ બાબતો શરીરને તંદુરસ્ત. રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શાળા હોસ્પિટલ બજાર જાહેર સ્થળોએ પણ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. જાહેર સ્થળે ઠુંકુ પ્લાસ્ટિક નો કચરો ફેંકવો અથવા ગંદકી ફેલાવી યોગ્ય નથી. દરેક વ્યક્તિએ સ્વચ્છતાના નિયમોનું પાલન કરીને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરણા આપવી જોઈએ. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ અભિયાન નો હેતુ દરેક ગામ અને શહેર અને જાહેર ત ને સ્વચ્છ બનાવવાનો છે. જે દરેક નાગરિક પોતાનો નાનો મોટો ફાળો આપે. તો દેશને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવી શકાય. સ્વચ્છ પર્યાવરણથી માત્ર રોગો થતા નથી. પરંતુ લોકોનું જીવન પણ સુખી અને આનંદમય બને છે. સ્વચ્છતાઓ આપણા વ્યક્તિત્વમાં સિસ્થ જવાબદારી અને સારા સંસ્કારોનું પણ નિ નિર્માણ કરે છે. સ્વચસ્થા રાખવી એ ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખીશું તો આપણે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જો આપણુ સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણને રોગ થવાની સંભાવના પણ ઓછી રખી રહે છે. સ્વ સ્વચ્છતા જાળવવી એ ખૂબ જરૂરી છે. દરેક માનવના જીવનમાં સ્વચ્છતા એ ખૂબ જ મહત્વનો અંગ છે. સ્વચ્છ શરીર સ્વચ્છ મન સ્વચ્છ આરોગ્ય એ સારા જીવનનો એક મહત્વનો મુ મુદ્દો છે.
હ.
આપણે આપ પણ આજુબાજુના પર્યાવરણ પણ સ્વચ્છ રાખવું જોઈએ. વૃક્ષો નુ સંરક્ષણ કરવું પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. પાણી અને હવાની શુદ્ધતા પણ જાળવવી કચરાનું યોગ્ય સંચાલન કરવું તો એ સ્વચ્છ પર્યાવરણથી પ્રદુષણ ઘટે છે અને લોકોનું જીવન ઓટુ સ્વસ્થ બને છે. જો આપણે શાળા કે કોલેજમાં જતા હોય તો ત્યાંના વિસ્તારને પણ સ્વચ્છ રાખવું જોઈએ ગમેટ કચરો ન ફેકવો અન્ય લોકો ફેંકતા હોય તો એમને મના કરવું વગેરે અનેક પ્રકારના મહત્વના મુદ્દા છે. જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. સ્વચ્છા જાળવી એ આપણી છ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિક ની ફરજ છે આપણે કચરો યોગ્ય જગ્યાએ નાખવો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો પાણીનો બગાડ અટકાવવો અને આસપાસના લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા જોઈએ. જે દરેક વ્યક્તિ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજવશે. તો આપણાો દેેશ સ્વચ્છ અને સ્વસ્થ બનશે. સ્વચ્છતા એ સારા આરોગ્ય નો પાયો છે. સ્વચ્છ શરીર, સ્વચ્છ ઘર, સ્વચ્છ શાળા અને સ્વચ્છ સમાજ મળીને જ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ રાસ્તાનું નિર્માણ કરે છે. તો મિત્રો તમે સ્વચ્છતા અંગે થોડું જણાવશો?
હા જરૂરથી કારણ સ્વાસ્થ્ય વિશે જે તમે વાત કરી એ ખુબ જ સારી વાત કરી અને એમ જોવા જઈએ તો સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એક સીધી રીતે જોડાયેલી બાબત પણ છે. કારણ કે જો આપણે આપણું આપણી આસપાસનું જે એન્વાયરમેન્ટ છે. એ આપણે સ્વચ્છ રાખીશું ગમે ત્યાં કચરો ન ફેંકીશું. આપડે મતલબ સાફ સફાઈ રાખીશું, આપડું શરીર સ્વચ્છ રાખીશું, આપણું ઘર સ્વચ્છ રાખ શું તો વાતાવરણ જો આપણી આસપાસ સારું રહેશે તો આપણને બીમારી થવાની શક્યતા પણ ઓછી રહેશે. તો તો આપણું સ્વાસ્થ્ય પણ સારું જ રહેશે એમ કહી શકાય કારણ કે જોઓ આસપાસની જગ્યા સ્વચ્છ હોય તો આપણું મન પણ એમ શાંત રહે છે પ્રફુલ્લિત રહે છે. ને ત્યાં જો બધી ગંદકી હોય તો એ આપણને માય ઘડીએ મગજમાં આવતી હોય છે જેના કારણે આપણને માનસિક તણાવ પણ થતો હોય છે. મે તેમ કીધું કે મતલબ ડેન્ગુ, મલેરિયા એવું થતું હોય. એ પણ એક બીમારી પણ આપણને થઈ શકતી હોય છે. અને સ્વચ્છતા વિશે વાતો કરીએ તો એમ તો આપણા દેશમાં મતલબ એટલા બધા કડક કાયદાઓ ન હોવાના કારણે. ગમે ત વેફર્સ કે એવું ખાતા હોય તે ગમે ત્યા નાખી દેતા હોય છે જેના કારણે જમીન પણ પ્રદૂષિત થાય છે. અને સાથે સાથે આપણું વાતાવરણ પણ બગડે છે. અને આપણા દેશમાં એમ ડ્રેનેજ સિસ્ટમ જે એક સારી રીતના હોવી જોઈએ. એ પણ આપણા દેશમાં સારી જોવા ન મળતી હોય છે. એના કારણે રસ્તા પરથી આપણે જ સમયે આપણને ઘણી બધી વાસો આવતી હોય છે. એમ સ્વચ્છતા વિશે જ વાત કરીએ તો હવે પ્રદુષણ પણ આપણા દેશમાં ઘણું બધું છે. કારણ કે હવે મોટી મોટી કંપનીઓ હોય. એ પોતાનું જે દૂષિત પ્રાણી હોય એ એમ જ છોડી મુકતા હોય છે જેના કારણે ત્યાંના જે નજીકના વિસ્તારો હોય એમાં રહેતા લોકો લોકોને ઘણી બધી તકલીફો આવતી હોય છે. એ લોકોનું સ્વાસ્થ્ય ખુબ જ બગડી જતું હોય છે. એમ તો ઘણા બધા ઉદાહરણો પણ છે જે અત્યારે બની રહ્યા છે. કે મોટી મોટી કંપનીઓની આસપાસ રહેતા વિસ્તારના લોકોને ઘણી બધી એવી બીમારીઓ. થાય છે એ લોકો લાંબુ જીવી શકતા નથી. એમની ચામડી બગડી જાય છે અને અમુક તો બાળપણથી બ્લાઈન્ડ પણ પેદા થતા હોય છે. તો એક પ્રદુષણ અને સ્વાસ્થ્ય જે છે એ એ જે રીતે જોડાયેલા છે તો આપણે સ્વચ્છતા વિશે તો ખુબ જ ધ્યાન આપવું જોઈએ. શું તમે એના વિશે વધારે કઈ કેવા માંગો છો?
હા મિત્ર તમારા કહ્યા પ્રમાણે સ્વચ્છ આરો આપણેે જો સ્વચ્છતા ના રાખીએ તો ઘણા બધા રોગો ફેલાય છે. સ્વચ્છ સ્વચ્છ જીવન શૈલી શરીરને તંદુરસ્ત રાખે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. છે. અને સારા પાછળનો ખર્ચ પણ ઘટાડે છે. આપણે સ્વચ્છતા રાખીએ તેની સાથે સાથે પૌષ્ટિક ખોરાક શુદ્ધ પાણી અને ખુબ જરૂરી છે. તાજા ફળો લીલા શાકભાજી દૂધ દાળ જેવા પૌષ્ટિક ખોરાક લેવાથી શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. હંમેશા શોધ અને ઉકાળેલું ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ. આ સાથે સાથે આપડે નિયમિત કસ રત અને યોગ પણ કરવા જોઈએ. દરરોજ ચાલવું, દોડવું યોગ, કસરત કરવાથી શરીર તંદુરસ્ત પણ રહે છે. કસરત થી શરીર સ્ફૂર્તિવાન બને છે. મન પ્રસન્ન રહેે છે. અને અનેક રોગોનું જોખમ પણ ઘટે છે. કચરા જો કચરો થતો હોય તો તો તેને યોગ્ય રીતે તેનું સંચાલન કરવું જોઈએ. ભીનો અને સૂકો કચરો અલગ કરવો જોઈએ. કચરાનો પુનઃ ઉપયોગ કરવાથી, પર્યાવરણ સ્વચ્છ રહે છે. અને પ્રદૂષણ ઘટે છે. પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણ ની સ્વચ્છ તા જાળવવી જોઈએ. વધુ વૃક્ષો વાવવા જોઈએ. પાણી બચાવવું જોઈએ. પાણી નું પ્રદુષણ અટકાવવું જોઈએ. સ્વચ્છ પર્યાવરણ થી, માનવ જીવન ઉપરાંત પશુ પક્ષીઓ અને પ્ર પ્રકૃતિને પણ રક્ષણ થાય છે. સ્વચ્છતા એ આરોગ્ય સુખ અને સમૃદ્ધિનો માયા છે. જે દરેક વ્યક્તિ સ્વ-સ્વચ્છતાના પ્રમાણે આદત બનાવે તો પરિવાર સમાજ અને દેશ બધું સ્વસ્થ અને સુંદર બની શકે છે. તેથી આપણે સંકલ્પ સ્વચ્છ રહીએ અને સ્વસ્થ રહીએ. વિશ્વમાં એક એવું દેશ છે જાપાન જે તે પોતાની સ્વચ્છતા માટે ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાંના લોકોમાં શરૂઆત થી જ, સ્વચ્છતા અંગે ખુબ ધ્યાન આપે છે. તેમના લોકો જાતે કચરો કરતા નથી. અને જો કચરો થાય તો તેને સાફ પણ કરે છે. તેઓ કોઈ પણ જાતને શરમ સંકોચ કર્યા વગર તે કચરાને ઉચકી લે છે. અને તેના ડસ્ટબિનમાં તેનો નિકાલ કરે છે. તો મિત્ર, તમે કશું વધુ જણાવવા માંગો છો?
આ. એમ તો આપણે ઘણી બધી વાતો કરી દીધી છે પ્રદૂષણ અને સ્વાસ્થ્ય વિશ શે તો હવે વધારે, કઈક વાતો નહી કરવી મારે.
તો મિત્રો, તમારો આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.